આમ આરોગ્ય અને સ્વાસ્થ્ય વિશે ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી. હતી.
હા મેં પણ ધ્યાનથી સાંભળી સારું આર કે જાળવવા માટે સ્વચ્છતા ખૂબ જરૂરી હોય છે.
સાચી વાત. જો આપણે રોજના સ્નાન કરીએ, રોજ કપડાં પહેરીયએ અને હાથ ધોઈએ ને તો ઘણા રોગોથી બચી શકાય.
ખાસ કરીને ભોજન પહેલા પલા અને શૌચાલય પછી. હાથ સાબો થી ધોવા જોઈએ તેનાથી જીવાણુઓ દૂર થઈ જતા હોય છે.
ઘરની આસપાસ પણ સ્વચ્છતા રાખવી જોઈએ. કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ.
હા ગંદકીથી મચ્છરો અને અન્ય જીવાતો વધતા હોય છે. જે અનેક બીમારીઓ ફેલાવે છે.
ઉપરાંત પૌષ્ટિક ભોજન પૂરતી ઊંઘ અને નિયમિત કસરત પણ સારા આરોગ્ય માટે જરૂરી છે.
જાઉ છું. તેનાથી શરીર તંદુરસ્ત રહે છે. અને મન પણ પ્રસન્ન રહેતું હોય છે.
હું બસ સરસ હું પણ હવે રોજિંદા જીવનમાં સ્વષ અને આરોગ્ય ની સારી વધુ અપનાવવાનો પ્રયત્ન કરીશ
બીજાઓને પણ સ્વચ્છતા વિશે જાગૃત કરવા જોઈએ
શુ્ પાણી પીવું પણ આરોગ્ય માંે ખુબ મહત્વનું છે હશુદ્ધા પાણી પીવાથી ઘણી બીમારીઓ ઓછી થઈ શકે છે
હા તેથી પાણી હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને શક્ય હોય તો ઘરેલું પાણી જ પીવું જોઈએ
સારામાં શિક્ષકે કહ્યું હતું કે ખુલ્લામાં પડેલી ખાવાની વસ્તુઓ ખાવાથી કોઈ નુકસાન થઈ શકે છે
પશુઓ પર ૂર અને જીવાણુઓ બેસી જાય છે જે સ્વચ્છતાને નુકસાન પહોંચાડતા હોય છે
હું હવે બહાર થી કઈ ખરીદ્યું ને તે જ તેની સ્ વર્ષા જરૂર તપાસું છું
આપને ફળ અને શાકભાજી પણ સારી રીતે ધોઈને જ ખાવા જોઈએ
દાદ ની શષા વિશે તું શું કરે છે
હું રોજ સવારે અને રાત્રે દાંત સાફ કરું છું ત્યાંથી દાત મજબૂત ર રહેતા હોય છે
ખુબ સરસ નખ પણ સમયસર કાપવા જોઈએ કારણ કે લાંબા નખમાં ગંદકીી જમા થઈ શકે છે
બરાબર કહ્યું આરોગ્ય અને સ્વચ્છતા એકબીજા સાથે જોડાયેલા હોય છે આપણે બંને આ સારી તેઓ સતત જાળવી રાખીએ છે
હજી હું આરોગ્ય વિશે એક લેખ વાંચી રહી હતી તેમાં સારી તેઓના ઘણા ફાયદા બધા લખેલા હતા
અરે વાહ તેમાં સૌથી મહત્વની વાત કઈ લાગી
તેમાં લખ્યું હતું કે સમયસર ભોજન કરવાથી શરીર પૂરતું પોષણ મરે છે અને શક્તિ પણ જળવાઈ રહે છે
સાચવતા નથી હોતા જેના કારણે ઘણી તકલીફો ઉભી થઈ જતી હોય છે
ઉપરાંત રોજ થોડો સમય ખુલ્લી હ પસાર કરવાથી પણ શરીર અને બંધ બને સ્વસ્થ રહે છે
ત્યાં તાજી હવા મળે છે અને મનને શાંતિ પણ મળે છે
ખુબ સારું મને લાગે છે કે સ્વચ્છ વાતાવરણ પણ સારા આરોગ્ય માટે
સાચી વાત છે જોસ સ્વચ્છતા હશે તો રોગચાળો ફેલાવાની શક્યતા ખુબ જ થઈ જશે
આપણે સારામાં અને ઘરમાં સ્વચ્છતા અંગે બધાને સમજાવવું જરૂરી છે
હા એ તો ખુબ જ જરૂરી હોય છે સારી દેવો એક વ્યક્તિથી શરુ થાય છે અને ધીમે ધીમે આખા સમાજમાં ફેલાઈ જતી હોય છે
સાચી વાત જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે ને તો આખું ગામ અને શહેર બંને વધુ સ્વષ બની શકે
હા ચાલ હવે આગળ વાત કરીએ કે બાળકો માં સ્વસ્તાની તેેવ કેવી રીતે વિકસાવી શકાય છે
વાળકોમાં શોષ્યા તે નાની ઉંમરથી જ પાડવી જોઈએ. જેથી તેઓ જીવનભર તેનું પાલન કરે.
જો માતા અને પિતા અને શિક્ષકો શરૂઆત થી માંગ રસન આપે ને તો બાળકો સરળતાથી સારી ટેવો અપનાવી શકતા હોય છે.
રોજ સવાર ઉધીને દાંત સાફ કરવા, સ્નાન કરવા અને સ્વચ્છ કપડાં પહેરીને તેઓ ખૂબ જ ઉપયોગી છે.
પહેલા અને પછી હાથ ધોવાની ટેવ પણ બાળપણ થી શીખવી જ જોઈએ.
ઘણા બારકો રમ્યા પછી સીધા જ ખાવા બેસી જાય છે. બોંધુ પહેલા હાથ અને ચહેરો સાફ કરવો જરૂરી છે.
હા એ તો સાચી વાત છે, સ્વચ્છતા માત્ર શરીરની જ નહીં પરંતુ આસપાસના વાતાવરણની પણ હોવી જોઈએ.
સારામાં વિદ્યાર્થીઓ પોતાના વર્ખણને સ્વસ્થ રાખવો જોઈએ, અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ.
હા અને પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ, સ્વચ્છ પાણી ન સંરક્ષણ પણ ખૂબ જ મહત્વનું હોય છે.
મને લાગે છે કે સ્વચ્છતા અંગે નાના કાર્યક્રમો અને ચર્ચાઓ પણ યોજી જોઈએ.
હા સાચી વાત છે, તેનાથી લોકોને જાગૃતિ મળે છે. અને તેઓ પોતાના જીવનમાં સ સારા ફેરફારો પણ લાવી શકતા હોય છે.
જયારે આખો સમાજ સ્વ તરફ ધ્યાન આપશે, ત્યારે આરોગ્યનું સ્તર પણ વધુ સારું બનશે.
અગર આપને માનસિક આરોગ્ય અને તેની સારી તેવો વિશે પણ વાત કરીએ.
હા આપણે શારીરિક આરોગ્ય વિશે ઘણી વાત કરી, પરંતુ માનસિક આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે.
હા જો મન પ્રસન્ન અને શાંત હોય તો શરીર પણ વધુ સારું કાર્ય કરતું હોય છે.
ઘણા લોકો શરીર ની સંભાળ રાખે છે, પરંતુ મનની શાંતિમાં પૂર તો સમય આપતા નથી.
એ તો સાચી વાત છે, રોજ થોડો સમય મનપસંદ કાર્યમાં પસાર કરવાથી તણાવ ઓછો થઈ જતો હોય છે.
મને પુસ્તકો વાંચવાનું ગમે છે, તેનાથી મને શાંતિ મળે છે અને નવા વિચારો પણ મરે છે.
મને સંગીત સાંભળવું અને બગીચામાં ફરવાનું ગમે છે, ત્યાંથી મન હળવું થઈ જતું હોય છે.
પરિવાર અને મિત્રોની સાથે હરી મરી વાત કરવાથી પણ મન ખુશ રહે છે.
હા અને કોઈ મુશ્કેલી હોય તો તેને મનમાં રાખવાને બદલે વિશ્વાસુ વ્યક્તિ સાથે વહેચી જોઈએ.
પૂરતી ઊંઘ માનસિક આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે. ઊંઘ ઓછી થાય ને તો થાક અને ચીડિયા
શરીર અને મન બન્ને પૂર્ણ હોવું જોઈએ.
હા. હવે અગર આપણે દૈનિક જીવનમાં આરોગ્ય અને સ્વચ્છતાની સારી તેઓ કેવી રીતે જાવી શકાય છે,
ચાલો તો.
હા એક દિવસ સાારી ટેવ પારવા
હું રોજ સવારે વેલા ઉઠવાનો પ્રયત્ન કરું છું. ત્યાંથી આખો દિવસ પૂર
સમયસર સુઈ જાવં છો જેથી પૂરતી ઊંઘ મળી રહે છે.
ઘરમાં હોવા અને પ્રકાશ થાય તેની પણ કાળજી રાખવી જોઈએ.
હા સ્વચ્છ અને ખુલ્લું વાતાવરણ આરોગ્ય માટે લાભદાયક હોય છે.
આપણે પાણી ભરાયેલા ખાડા પણ ન રહેેવા દેવા જોઈએ. કારણ કે ત્યાં મચ્છરો વધી શકે. છે
હા સ્વચ્છ અને ખુલ્લું વાતાવરણ આરોગ્ય માટે લાભદાયક હોય છે.
જ્યાં સ્વચ્છતા હોય છે. ત્યાં લોકોનું આરોગ્ય રીતે વધુ સારું હોય છે.
મને લાગે છે. કે દરેક વ્યક્તિ એ પોતાની કરવી જોઈએ.
વ્યક્તિ સારી રીતે અપનાવે છે. ને ત્યારે બીજા લોકો પણ પ્રેરાય છે.
સમાજ વ્યક્તિગત બાબત નથી હોતી તે સમગ્ર સમાજના વિકાસ સાથે જોડાયેલી હોય છે.
બરાબર કહીયો વ્યાઘ્ર સ્વચ્છ પર્યાવરણ અને તંદુરસ્ત જીવન વ રાજ્યના સંબંધ વિશે પણ વાત કરીએ
હા સ્વચ્છ પર્યાવરણ અને તંદુરસ્ત જીવનનો
તે તો છે કે જ્યાં સ્વચસ્થતા છે ત્યાં લોકો ન આરોગ્ય પણ સારું જ રહેવાનું ને
વૃક્ષો અને છોડ પણ સ્વચ્છ પર્યાવરણ માટે ખુબ જ ઉપયોગી છે તે હવામાને શુદ્ધ બનાવતા હોય છે
સાચી વાત તેથી વધુ વ વૃક્ષોોપણ કરવું જોઈએ અને તેનાથી સમર્પણ રાખવી જોઈએ
હા પ્લાસ્ટિક નો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડતું હોય છે તેથી તેનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ
હા કપડાની થેલીઓ અને ફરી ઉપયોગમાં લઈ શકાય તે વસ્તુઓ અપનાવવી જોઈએ
જાહેર સ્થરોએ ગંદકી ના ફેલાવી જોઈએ અને સ્વચ્છતા ધળવી દરેક નાગરિકની ફરજ હોય છે
બરાબર રસ્તા બગીચા અને સારા સ્વસ રહેશે તો સૌને સારું લાગશે
હા બાળકોને પણ પર્યાવરણ ની સંભાળ અને સ્વચ્છતા નું મહત્વ સમજાવવું જોઈએ
ચોક્કસ આજના બાળકો તો આવતી કલની જવાબદાર નાગરિક બનવાના છે
જયારે આરોગ્ય સ્વચ્છતા અને પર્યાવરણ ની સંભાળ સાથે લેવામાં આવે ત્યારે જીવન વધુ સુખી અને તંદુરસ્ત બને છે
એકદમ સાચું સમાજમાં સ્ ંગે જાગૃતિ વધારવા માટે સ એ મળીને પ્રયત્ન કરવો જોઈએ
સમાજમાં સ્વચ્છતા અને જાગૃતિ હ માત્ર સરકારી કોઈ સંસ્થા ની જવાબદારી નથી
તારાઓમાં સ્વચ્છતા અંગે નિબંધ વકૃત્વ અને ચિત્ર શદ્ધા યોજવામાં આવે ને તો બાળકોમાં રસ વધે
સાચી વાત આવા કાર્યક્રમોથી બાળકોને જ્ઞાન મળતું હોય છે અને તેઓ ઘરમાં પણ સંદેશ પહોંચાડે છે
ગામાંને ચર મસ્ સમય એંત્યારે સ્વષભન યોજવામાં આવે ને તો લોકો વધુ જાગૃત બને
સફાઈ ના કાર્યમાં ભાગ લે છે ત્યારે સ્વચ્છતા ન મહત્વ વધુ સારી રીતે સમજાય જાય છે
સામાજિક માધ્યમો પત્રિકાઓ અને જેને સ્વભાવ દ્વારા લોકો સુી સરસ અનેનેૂછ જડી શકાય
બરાબર સજે સે સ્વચ્છતા જલન વા બને પ્રોત્સાહન પણ જરૂરી છે
મે લાગે છે કે જો દરેક વ્યક્તિ રોજ થોડો સમય પોતાના આસપાસ સમય માટે આપે ને તો ઘણ ફેરફાર આવી શકે
એવ મળીને મોટો બદલાવ લાવી શકાય છે
સ્ તો સમાજ નિર્માણ
એકદમ સાચું હવે આગળ આપને આ આરોગ્ય સ્વચ્છતા અને જવાબદાર નાગરિક તરીકેની ફરજ વિશે વધુ વાત કરીએ
ચોક્કસ જવાબદાર નાગરિક તરીકે આપનું કર્તવ્ય છે કે આપણે આરોગ્ય અને સ્વચ્છના નિયમોનું પાલન કરીએ
હા જય્યારે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજે છે ત્યારે સમગ્ર સમાજમાં સકારાત્મક પરિવર્તન આવતા હોય છે
જેસ કચરો ના ફેંકવો પાણી ના બગાડ ના કરો મે સોચા જારા વિી એ આપણી મૂળભૂત જ છે
સાચી વાત છે સાથે સાથે બીમારી ફેલતી હોય છે ત્યારે જરૂરી સાવચેતી પણ રાખવી જરૂરી હોય જ છે
જો કોઈ વ્યક્તિ સ્પષ્ટંગે અજાન હોય ને તો તેને પ્રેમથી સમજાવવું જોઈએ.
હા.